હેલો જય શ્રી કૃષ્ણ બહેન
રાધે રાધે જય શ્રી કૃષ્ણ.
કેમ છો.
હું મજામા તમે પણ કેમ છો?
હું પણ મજામાં છું.
જમી લીધું?
હા હા હું તમારી સામને એક મહત્વ વિષય પર વાત કરું, કરું છું અને વિષય છે કે શહેર શહેરે માનવાસ સમભ્યતાની અને તે મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. સફ મોટા મકાન, ઉંચી ઈમારત અને ચમકદાર રાસ્તાઓનું નામ નથી પણ એ વિકાસ પ્રથ્યકે અને આસરોનું કેન્દ્ર છે, શહેરમાં અલગ અલગ પ્રદેશ ભાષા અને સંસ્કૃતિના લોકોનુ સાત મલી મળીને રહે છે એટલે શાર એકતા સુંદર ઉદાહરણ છે.
સાચી વાત આ તો વાત સાચી કે શહેરે એ માનવ સભ્યતા એ ઉપલ ઉપલબ્ધિ છે આ સાચી વાત કેમ કે, શહેરોમાં આપને પણ ઘણી બધી સુવિધા મળી શકે છે, હોસ્પિટલની સ્કૂલોની તો શહેરોની તે તો બહુ મહત્ત્વપૂર્ણ છે અને આજના સમયમાં સર દેશનો વિકાસ માટે પણ મોટી ભૂમિકા ભજવે છે, શહેરોમાં શાળાઓ, કોલેજો, અસ્પતાલ, ઉદ્યોગ વે પાર કેન્દ્ર, આધુનિક સુવિધા ઉપલબ્ધ હોય છે. આ સુવિધા લોકોને શિક્ષણ, રોજગાર અને બેહેતર જીવન જીવવા માટે મદદ કરે છે. કેમ કે શહેરોમાં બધી સુવિધા આપ મળી શકે છે, રોજગાર પણ મળી શકે છે એટલે જ તો બધા ગામ માણસ શહેરોથી પલાયન કર શહેરો પર પલાયન કરે છે. અને શહેરોમાં નઈ તકનીકી ઉપ-ઉપયોગ વધારે આ થાય છે. ઇન્ટરનેટ આધુનિક પરિવહન વ્યવસ્થા, સ્વાસ્થ્ય સેવા અને વ્યાપારની સુવિધા, શહેરોમાં જીવન જીનેની સળ અને તેજ બનાવે છે. શહેરોમાં બધા લોકોને રોજગાર મળે છે અને શહેરોમાં સુવિધા ભી પણ બહુ હોય. જે ઇન્ટરનેટ, આધુનિક પરી પરિવહન સ્વાસ્થ્યસેવા તો ક્યારે મોટેથી મોટી બીમારીમાં પણ શહેરોમાં હસ્પતાલમે ઈલાજ થાય છે તો શહેર બહુ શહેર હર કરવા માટે શહેર હર તરફ આકર્ષણ છે. અને ઘણા લોકો હ ઘણા લોક પોતાના સપના પૂરા કરવા માટે પણ શહેરે આવેે છે.
બિલકુલ સાચું કિધું, શહેરમાં જીવનમાં કેટલીક સમસ્યાઓ પણ છે, વધતી વસ્તી, પ્રદુષણ, કચરો અને પ્રાકૃતિક સં-સંસાધનો અને વધતો દબાવ, આજના શહેરમાં તે ચૂનઓ છે. એટલે આપણે એવા શહેર બનાવવા જોઈએ જ્યાં વિકાસ સાથે પર્યાવરણ અને સ્વચ્છતા પર ધ્યાન રાખવું જોઈએ.
સાચી વાત અતી એક સુુંદર વિચાર છે. કેમ કે શહેરની મહાનતા તેની ઊંચાઈ ઈમારત નથી પણ ત્યાં રહેતા લોકોના જીવનની ગુણવત્તામાં હોય છે. તો આપણે બધા મળીને સ્વચ્છ હરિયાળો અને સુંદર સરર બનાવવામાં યોગદાન આપનું બહુ જરૂરી છે એમ કે કચરો અ ફેકનો ડસ્ટબિન ફેંકવાનું રાખવાનું બહુ જરૂરી છે. અને આપના બાળકો પણ એવું શીખવાનું છે કે કચરો છડક ઉપર ન ફેકાય તો બહુ જરૂરી છે
બિલકુલ સાચું કયું અ આપણે શહરનું મહત્વ અને શહેરના વિકાસ વિશે જાણવું હવે આપણે શહરના લાભ અને શહેરમાં જીવનશૈલી વિશેષ વિચાર કરીએ શરૂ માનવ વિકાસ મુખ્ય કેન્દ્ર છે અને શહેરમાં શિક્ષણની ઘણી સારી હમ્મ તમને કે મને જે મોટી શાળાઓ કોલેજો અને વિશ્વ વિદ્યાલય જેવી અ બહુ સારી અમને અ શહેરો મલે છે. વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવા અને પોતાના ભવિષ્ય ઉજ્જવલ બનાવવા માટે બહુ મદદ કરે છે
સાચી વાત. અને અસ્પતાલો ડોક્ટર અને આધુનિક ઉપચારની સુવિધા લોકોને સારું સ્વાસ્થ તે જણવામાં આ મદદ કરે છે. આપતકાલની સમયે પણ શહેરમાં જલ્દી સહાયતા મળી શકે છે. નહી સરી લેવા અને રોજગાર ના કેન્દ્ર પણ છે ઉદ્યોગ દુકાનદાર કંપની અને અનેક વ્યવસાય દ્વારા લાખો લોકોનો રોજગાર મળે છે. તો શહેરની તો આ અ એક બહુ મોટી વિશેષતા છે આથી લોકોની આરતી બા વિકાસ વસ્પતિ સુધારવામાં મદદ મળે છે અને દેશનો વિકાસ થાય છે.
બિલકુલ સાચું કહું શરની એક ખાસિયત છે. એહી લોકોને નઈ ચીજ શીખવાડતો અને આગળ વધાવનારી ઘણી તો મદદ કરે છે અને અલગ અલગ પરદેશના લોકો સાથે રહેવાની આપણે બીજી સંસ્કૃતિ ભાષા અને પરંપરાઓ વિશેષ જાણવા મળે છે આરથી આપણા વિચાર વધારે વિશાલ બને છે.
સાચી વાત આ તો સાચી વાત કીધી અને હમ્મ. પરંતુ સારી જીવનમાં ભાગન ઘણી પણ હોય છે આ વાત પણ સા શાયરી જિંદગી ખૂબ ભાગદોડ કરી હોય છે ત્યાંના મોનસોન એક એક મિનટ પણ ખૂબ કદર હોય અને ઘણા પણ ઘણા બધા શહેરોમાં પણ તમે જોવો કે અ પડોશી પડોશીને ઓળખતા નથી કેમ કે અ ક્યારે પડે સમય શહી હોય કે એકબીજાની વાત કરો તું હા શહેરમાં બહુ બડી સમસ્યા છે અને લો કામ અને સમયથી અ સ્પર્ધા વ્યસ્ત રહે છે એટલે શહેરમાં માનસિક શાંતિ પ્રાકૃતિક અને માનવીય સંબધિ જાળવા રાખવો પણ બહુ જરૂરી છે
બિલકુલ સાચુ કીધું અને આધુનિક શહેર સાચી પહચાન તેની ઈમારત થી લઈ પણ તેના નાગરિક ન સોચ અને સંસ્કારથી થાય છે ચલો આપણે સ્વચ્છતા રાખીએ પર્યાવરણની રક્ષા કરીએ અને આપણા શરની સુંદર અને બતરીન બનાવા માટે આગળ વધીએ
સાચી વાત અને આપણે શહેરો બનાવવા જોઈએ ફક્ત વિકાસ ન હોય પણ લોકોને સુખ સ્વાસ તેને સુરક્ષાનું ધ્યાન આપવામાં પણ જરૂરી આ વાત
બિલકુલ સાચુકીએ
સાચી વાત અને આધુનિક શહેરની સાચી પહેચાન તો તેની ઈમારતથી અ પણ હોય છે તેના નાગરિક સુરક્ષા અને વિચાર બજ સંસ્કારોથી થાય છે તો આપણે એ પણ બહુ જરૂરી છે, આ સાચી વાત કે શહેરને સુંદર બનાવવાનો આ આપણે હમ સહયોગ કરવાની બહુ જરૂરી છે અને આપણા શર મત્ને અને શ શરના વિકાસ વિશે જાણવ છે એવી આપણે શહેરના લાભ અને શહેરમાં જીવનશૈલી વિશે વિચાર કરી તો શહેર માનવ વિકાસ ન મુખ્ય કેન્દ્ર બની ગયું છે તો શહેર શહેરમાં બધા લોકોને રોજગાર મળે છે એને બધા લોકો ગાવ ત્યાંથી જ્યારે એવી રીતે ચ આવે કે ત્યાંને રોજગાર મળી શકે છે અને શહેરોમાં પણ અલગ અલગ પ્રદેશ ભાષા અને અનેક સંસ્કૃતિ લોકો સાથે મળીને રહે છે ને એટલે શહેર વિવિધતા એકતા નું સુંદર ઉદાહરણ છે એના આહ હમ અને શહેરોમાં નઈ તકનીકી ઉપયોગ વધારે થાય છે કે સ્વાસ્થ્ય સેવા વ્યાપારિક સુવિધા અને બંને તેજ બનાવામશે તો ઘણા લોકો પોતાના સપના પૂરા કરવા માટે પણ સર તરફ આકર્ષિત હોય છે
બિલકુલ સાચું કયું શારી વીસ વિકાસ અને તેમનો નું કેન્દ્ર છે, સહી સારી સ્કૂલો કોલેજો હોસ્પિટલો અને રોજગારની ઘણી તકો મળે છે, શહેરમાં કોલોની સારી ટ્રાન્સપોર્ટ બાજાર અને આધુનિક સુવિધા મળે છે,
સાચી વાત પરંતુ શહેરોમાં ટફિક પ્રદૂષણ અને ભગદોડ વાળું જીવન પણ એક મોટી સમસ્યા છેઈ આથી આપણે શરને સ્વસ્થ રાખવાનો વૃક્ષ વાવાનો અને સ્કૂલનું નિયમોનું પાલન કરવાનું પણ બહુ જરૂરી છે તો આ વાત સાચી છે, શહેરોમાં ભાગદોડ અને ટ્રાફિક બહુ હોય છે. કેમ કે શહેરોમાં બધા લોકો પાડે ગાડીઓ બાઈકો બધા લોકો પાડે હોય છે, તો સવાર સવાર મેં તો તમે જોવો તો લોક એ બધું ટ્રાફિક હોય છે, કેમ કે સવારે સવારે બધા લોકો કામ ઉપર નોકરી ઉપર જતા હોય તો સવારે સવારે તો પૂરા રોડ ઉપર દેખ તો તમે પૂરી રોડ ઉપર બહુ ટ્રાફિક હોય છે. તો શહેરમાં આ પણ એક પ્રોબ્લેમ હે કે અહ ભાગદોડ પ્રદૂષણ એમાં જેવા રીતે સાજન એડે એવી રીતે તો પણ પ્રદુષણ પણ બહુ હોય છે, તો પ્રદૂષણ ટ્રપ પીકને ભાગ દોડ વાળ જીવન પણ એક મોટી સમસ્યા છે શહેરો. તો બધા નાગરિક પોતાની જવાબદારી સમજે તો આપ એનું સ્ર વધારે સુંદર અને સ્વસ્થ અને સુરક્ષિત બણી શકે છે.
બિલકુલ સાચું ક્યું. ચલો આપ ફેર વાત કરીએ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
આવજો.